વસલમ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
મજામાં છું
શું કરી રહ્યા છો
પ હ હ હ્. બસ રોટિયા બનાવા હા રોટિયા બનાવી રહ્યા હા.
અરે હું પણ હમણાં જ આજે તો બહુ મોડું થઈ ગયું મારે પણ કામમાં નને કામમાં આજે અમાવસ પણ છે ને તો આજે લોકો કેટલું ધરમ કરે છે કેટલા બધા હું સવારે વેલા ઉઠીને બધું ઘરનું કામ પતાયું અને પછી મંદિર રે જવાનું વિચાર્યું હતું તો આઠ વાગે મંદિર ગય તો જો તો કેટલી લાઈન લાગેલી હતી મંદિરમાં બહુ જ બધા લોકો બહુ જ ભગવાનને એ દિવસે પૂજે છે નઇ
સાચી વાત કહો છો તમે ખુબ સરસ વિષય છે એવ બી ધાર્મિક નો કરણો છે જેને
અમાવસ ના દિવસે તે લોકો ધર્મ, પુણ્ય એટલું બધું કરે છે કે અમ એના એના માટે એ લોકો અમ વ્રત પણ રાખે છે પછી અમ કેટલી બધી પૂજા કરે છે દાન ધર્મ કરે છે કેટલી એક એકસો આઠ વસ્તુઓ વાટે છે અને આ અમાવસ નુ તો મહત્ત્વ પણ વધારે છે કારણ કે આ અધિક માસની અમાવસ છે એટલે એટલે અધિક માસની અમાવસ પર તો અમ અ વિશેષ મહત્વ ધરાવે છે આ કારણ કે આ ત્રણ વર્ષેથી એક વર્ષ આમાં આવે છે. હલો તમે મંદિર ગયા ત કે શું? આજે મંદિરે જવાનું હતું તો તમે જરૂરથી જજો થોડો સમય કાઢીને
હું પણ મંદિર તો નથી ગઈ લેકિન અ રાત તો થોડા
સાંજે સાંજે જજો હા હમણાં સવારે તો જો બહુ જ ભીડ છે તમે આનાથી બચ બચજો પણ સાંજે જજો
હ જરૂર જરૂર હ અધિક માસ મને પુરુષોત્તમ માસ તરીકે પણ ખોલવામાં આવે છે અધિક માસ માટે આવે છે.
હા હા. બિલ બિલકુલ એકદમ સાચું ત સાચું કહો છો તમે
હિદુ પંચાંગો ચંદ્ર અને સૂર્ય વ્રત બચચોને તફાવત દૂર કરવા માટે લગભગ ત્રણ વર્ષ એક વાર અધિક માસ આવે છે. ન
હા ત્રણ વરષથી એક વખત આવે છે એટલે તો કહઉ છું આ અમાસ આ અમાવસ્યાની તો અ વધારે મતલબ મહત્વ પણ વધારે છે આનો તો
ભગવાન વિષ્ણુ નુ સંપ્રપંગ માનવામાં આવે છેર તેથી તને પુરુષોત્મ માસ પણ બી હોય છે તો આ માસ દરમિયાન લોગો શું કરે છે.
દેવ જો આ માસમાં તો બહુ જ ધર્મ પુણ્ય કોઈ પણ દાન પુણ્ય એટલા બધા કરે છે અને વિષ્ણુ સહસ્ત્ર નું વાચન પણ કરે છે, પણ જે અમાવસ છે એની પણ એક અલગ જ જુદી વાત છે કે લોકો આ દિવસે પણ બહુ જ ધર્મ અને એવું બધું કરે છે. જેથી લોકો જે.
કરો છેન
હા આ દિવસે ઘણા લોકો વ્રત ઉપવાસ કરે છે મંદિરની મંદિરે જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરે છે, ભોલેનાથ નું પૂજન કરે છે, કેટલા બધા એવા કામ પર કરે છે જો આ તો એક અમાવસ્ દ છે એ પણ ખૂબ સારી વિષ વિષયની વાત છે કે અમાવસ્યા આપણી સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલું મહત્વપૂર્ણ દિવસ છે અને અમાવસ્યાનું ખરું મહત્વ શું છે ચાલો આપણે એના વિશે પણ થોડી ચર્ચા કરીએ. અહ અમાવાસ એ દિવસ છે. જારે ચંદ્ર આકાશમાં દેખાતો નથી આ દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ માનવામાં આવે છે.
દિવસ એ છે જય્યારે ચંદ્ર દેખતો નથી હો ના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિ દ્રષ્ટિ વિશે માનવામાં આવે છે તો અમારા ઘરે બી તો અમાવસના દિવસે સવારે પૂજા કરવામાં આવે છે અને સાંજે દીવો પ્રગટવામાં આવી આવે છે.
બિલકુલ સાચું કહો છો તમે ઘણા લોકો આ દિવસે ભગવાનની પૂજા કરે છે, દાન પુણ્ય કરે છે, અને હા આ અમાવસ ન દિવસ છે એ પિતૃઓ માટે પણ સમર્પિત છે, અને પિતૃઓનું પણ સ્મરણ કરે છે.
કે અમાવસના દિવસે ગરીબ લોકોના અન્નદાન ખૂબ કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે.
બિલકુલ સાચું કો છો તમે અન્નદાન વસ્ત્રદાન અને સેવા કાર્ય કરવાથી આપણા મનને શાંતિ મળે છે અને પુણ્ય પણ પ્રાપ્ત થાય છે.
બિલકુલ અમાવસ્યા આપને આત્મચિંતન કરવાનો આપણે ભૂલ ભૂલ ન સુધારવાનો અને સારા કાર્ય કરવાનો બી અદેશ આપે છે.
બિલ બિલકુલ સચ ચૂકો છો તમે અને અમાવસ્યા પછી જો ચંદ્ર નો નવાથી પ્રારંભ થાય છે એ જ આપણે જીવનની નવી આશા અને નવી નવીન શરૂઆતનું પ્રતીક છે.
હવા ખૂબ સરસ વિચાર છે અંધકાર પછી પ્રકાશ આવે છે એ એ જ અમાવસ્યાનો સુંદર સંદેશ છે સાચી વાત આપણે દરમિયાન એ કે કે સારું કાર્ય કરવાનો સંકલ્પ અ સંકલ્પ કરવો જોઈએ
બરોબર જેમ કે વૃક્ષારોપણ દાન વડીલીઓ અને સેવા તથા ગરીબ બાળકોની મદદ કરવાનું છે એવી રીતે વૃક્ષા દાન રોપણ બી કરવું જોઈએ આ દિવસે કેટલા લોકો અમાવસના દિવસે અ પીપલનું પૂજન કરે છે કા તો તુલસી માતાનુંું પૂજન કરે છે અને એમની એકસો આઠ પરિક્રમા પણ કરે છે તો આનો પણ વિશેષ મહત્ત્વ છે કે વિષ્ણુજીની વિષ્ણુજી ભગવાનની એ લોકો પૂજા કરે છે અને કોઈ પણ વસ્તુ દાન પુણ્ય કરે છે એકસો આઠ વસ્તુઓ એકસો આઠ ચોકલેટ કા તો અ કોઈ પણ શૃંગાર ન સામાન સિંદુર બિંદી એવું બધું સુહાગીનીઓમાં વાંટે છે તો આ બહુ જ સારો દિવસ છે અને ગરીબ ની મદદ કરવું તો આ દિવસથી વધારે પુણ્યમાં બદલાઈ જાય છે તો આનો પણ વિશેષ મહત્વ છે
અરા ગમાંવસ ના દિવસે લોકો સવારે નદી અથવા તલાવ પર સ્નાન કરવા જાય છે ત્યારે બાદ મંદિરમાં દર્શન કરવા કરે છેરહ અને વડીલો કહે છે વા દિવસે સારા વિચાર કરવા જોઈએ કોઈની નિંદા ને ઝઘડો ન કર જોઈએ
બિલકુલ એકદમ સાચી વાત અમાવસ્યા આપણને મનની સફાઈ કરવાનો સંદેશ આપે છે જેવી રીતને અમાવસ્યાની રાત્રે અંધાર હોય છે એજ રીતે આપણા જીવનમાં પણ ક્યારેક નકારાત્મક વિચાર આવે છે પણ પછી ચંદ્ર નવા ભી ઉગવા લાગે છે એ જ પ્રમાણે આશા રાખવાનું શીખવાડે છે
જેથી રીતે અમાવસ્યની રીતે અંધકાર હોય છે
બરોબર આ જોઓ ને મને તો એવું પણ લાગે છે કે અમાવસ્યા આત્મ નિરીક્ષણ નો દિવસ છે આપણે વિચારવું જોઈએ કે આપણે શું સારું કામ કર્યું અને શું સુધારવાની જરૂર છે
લ છે કે અમાવસ્ય આત્મનિરીક્ષણનો દિવસ છે બિલકુલ આજના યુવા પણ જો આવા દિવસોનું મહત્ત્વ સમજે તો તેમાંના જીવનમાં બી સકારાત્મક પરિવર્તન આવે છે
બિલકુલ તમે સાચું કહો છો આપણી સંસ્કૃતિમાં દરેક તિથિ પછલ હોય કોઈને કોઈ સંદેશ જરૂર હોય છે અમાવસ્યા પણ એ જ એવો એ એમાંથી જ એક છે આપણને વિનમ્રતા શ્રદ્ધા સેવા અને કૃતજ્ઞતા શીખવાડે છે
સમય આશીર્વાદ લેવા અને અને પૂર્વજોને યાદ કરવાનું બી પણ ખૂબ જરૂરી છે ઓ આજ અમાઉસને પીછે વાત કરીએ મને ખૂબ હલ્તી મીલી
બિલકુલ સાચું કહ છો અ કારણ કે આપણા સંસ્કાર અને પરંપરાઓ એ જ આપણી ખરી સંપત્તિ છે
મને પણ બી આ વિચે
મને પણ આવા વિષયો પર ચર્ચા કરવાથી જ્ઞાન વધે છે અને સંસ્કૃતિ સાથે નાતો મજબૂત બને છે તો મને પણ આ વિષ બહુ જ ગમ્યો
ચલો આજ અમે બને એક સંકલ્પ કરીએ કે દર મહિને કોઈને એક સારું કાર્ય બી કરીશું
અવશ્ય બિલકુલ કોઈ જરૂરત મનની મદદ કરીશું વૃક્ષો લગાડીશું અથવા સમાજ માટે ઉપયોગી થઈ રહીએ એવું જરૂરથી એવું કોઈ કામ જરૂરથી કરીશું
બહુ સરસ આજ આજમાં અમાવસ્યાની સાચી ભાવના છે જે કરીએ
ફરી મળીશું ચાલો જય શ્રી કૃષ્ણ
કે શ્રી કૃષ્ણ